મજામાં છું, તમે કેમ છો?
તો આજ નો આપણો વિષય શું છે?
આજ નો આપણો વિષય છે, સ્થાનિક તહેવાર અને તેની પરંપરાઓ. તો, હું તમને સ્થાનિક તહેવાર અને તેની પરંપરાઓ વિશે થોડી ઘણી વાત કરું. ગુજર, સ્થાનિક તે, ગુજરાતના સ્થાનિક તહેવારો અને પરંપરા વિશે, થોડી ઘણી વાતો અહિયાં રજૂ કરવામાં આવી છે, ગુજરાતની, રજૂ કર રજૂ કરી રહી છું, ગુજરાતની ધરતી એટલે ઉત્સવો ને‌મેળાની ભૂમિ, અહીં સાંતવા, સાત વાર અને નવ તહેવારની, કહેવત સાર્થ‌ સાર્થક છે, ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સ્થાનિક તહેવારોની ઉજવણી, પાછળ એક ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા છુપાયેલી છે. અહીંનો દરેક નાનો મોટો તહેવાર માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોકોના હૃદયને જોડવાનું માધ્યમ છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જયારે કોઈ સ્થાનિક મેળા કે પર્વની ઉજવણી થાય છે, ત્યારે આખું ગામ એક પરિવાર બની જતું હોય છે, ગુજરાતમાં વિવિધ- વિવિધ પ્રકારના તહેવારો અને મેળાઓને ઉજવવામાં આવે છે, આપણી સ્નષા આપણી પરંપરામાં નેવ નવરાત્રી નું સ્થાન સૌથી મોંઘુ છે રે છે નવરાત્રી ભલે આખા ભારતમાં ઉજવાય પણ ગુજરાતના ગરબાઓની પરંપરા વિશ્ વિશ્વમાં વિશ્વભરમાં અનોખી છે. માટીના માળી માટીના ગરબાઓમાં દીવો પ્રગટાવી તેની આસપાસ ગોળ ગુમ સ્ત્રી અને પુરુષો માત્ર મનોરંજન નથી કરતા પર પરંતુ શક્તિની આરાધના કરે છે, તેજ તેવી જ રીતે ઉત્તરાયણ નો તહેવાર એ માત્ર પતંગબાજીનો નથી પણ આકાશ સાથેનો સંબંધ છે અને દાનપુળિયાની પરંપરા તલ, સાંકળી અને ચીખી વહેચીને લોકો કડવાહોશ ભૂલીને સંબંધોમાં મીઠાસ લાવે છે. ગુજરાતમાં માત્ર નવરાત્રી જેવા તહેવાર નથી ઉજવવામાં આવતા, પરંતુ ઘણા બધા તહેવારો અને મેળાઓ ઉજવવામાં આવે છે, જેમાં તવાર તહેવાર પ્રમાણે મેળાઓ અલગ અલગ સ્થાને રાખવામાં આવે છે. હોળી અને ધૂળેટીના પર્વ પર પર્વ પર આદિવાસીઓ આદવા આ આદિવાસી વિસ્તારોમાં જો જોડાતા ગોળ ગધેડા કેક વા ક્વાંટના મેળા જેવી પરંપરાઓ આજે પણ જીવંત છે, જે પ્રકૃતિ અને વીરતા ના પ્રતિક સમાન છે. શ્રાવણ માસ ના જન્માષ્ટમીના મેળામાં ગુજરાતની લોકજીવનની લોકજીવનની જીવંતતા દર્શાવે છે. તરફેણ તર તરણેતરનો મેળો હોય કે પછી વયઠાનો પશુ મેળો આ પરંપરાઓ ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક મેળાનું કેન્દ્ર રહી છે. ભાદરવી પૂનમે અંબાજી જતી જતા પદયાત્રુઓ, શ્રદ્ધા અને સહન સહનશક્તિની પરંપરાનું એક મહત્તમ ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ છે. આજ આજના આધુનિક સમયમાં બદલાતા પ્રવાહો પ્રવાહોના કારણે પણ તેમ છતાં ગુજરાતમાં લોકો પોતાની પરંપરા અને આધુનિક આધુનિકતાના કારણે ભૂલી શક્યા નથી, તો આ તો થઈ ગુજરાતના મેળા અને પરં ગુજરાતના મેળા અને તહેવાર ની વાત. શું તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપો ને?
હા. તમે જે વાતો કરી એ સાચી છે. કે નવરાત્રિ એ ગુજરાતમાં મોખરેશ સ્થાન પર રાખવામાં આવે છે. ઘણા બા બધા તહેવારો છે, પણ નવરાત્રી એ વધુ પડતું આપણા ગુજરાતનું થી એટલે માનીએ તો ફેમસ તહેવારોમાં ન એક માનવામાં આવે છે. આ સ્થાનિક તહેવારો અને પરંપરાઓ ન ખૂબ જ મહત્વ છે. સ્થાનિક તહેવાર અને પરંપરા એ આપણા જીવનનો અગત્ય નો ભાગ છે, એમ આપડે કહી શકીએ. કે તે આપ આપણા સમાજની ઓળખ અને સંસ્કૃતિને દર્શાવે છે. ખાસ કરીને ગુજરાતમાં તહેવારો ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. લોકો આ પ્રસંગોએ એકબીજાને મળીને ખુશી વહે છે. ગુજરાત સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રી છે. નવ દિવસ સુધી લોકો માતાજીની આરાધના કરે છે અને ગરબા, દાંડિયા, રાસ રમે છે, લોકો રંગબેરંગી પરંપરા વસ્ત્રો પ પહેરીને નૃત્ય કરે છે. જે આ તહેવાર નો વધુ આકર્ષક બનાવે છે, તે ઉપરાંત ઉત્તરાયણ પણ ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો છત પર જઈને પતંગ ઉડાડે છે અને કાયપો છે, એમ બોલીને ખુશી વ્યક્ત કરે છે. આ તહેવાર ભાઈચારો અને આનંદ નું પ્રતીક છે. દિવાળી પ્રકાશન નો તહેવાર છે. લોકો ઘરમાં દીવડા પ્રગડાવે છે, ફટાકડા ફોડે છે, અને મીઠાઈઓ વહેંચે છે આ તહેવાર સારા પર બુરાઈ ન જીત નું પ્રતિક માનવામાં આવે છે. હોલી રંગો નો તહેવાર છે, જેમાં લોકો એકબીજાને રંગ લગાવે છે અને આનંદ મેળવે છે આ તહેવાર પ્રેમ અને મિત્રતા નું પ્રતિક છે, આ ઉપરાંત ગુજરાતની પરંપરાઓ પણ ખૂબ જ સમૃદ્ધ છે, લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે, સ્વાદિષ્ટ સ્થાનિક ખોરાક બનાવે છે અને ધાર્મિક વિધિઓ કરે છે ગરબા અને લોકસંગીત જેવી પરંપરાઓ લોકોમાં આનંદ અને એકતા લાવે છે આ રીતે સ્થાનિક તહેવારો અને પરંપરાઓ આપણા જીવનમાં ખુશી, સંસ્કાર અને એકતા લાવે છે. આપણે આ પરંપરાઓને જાળવી રાખવી જોઈએ અને આવનારી પેઢી પણ તેનો આનંદ લઈ શકે એ એવી રીતે આપણે આપણા તહેવારોને મનાવવા જોઈએ એને ભૂલવું નહીં. સ્થાનિક તહેવાર અને પરંપરા એ કોઈપણ સમાજની ઓળખ અને સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાવ છે. આ નવરાત્રિ, ઉત્તરાયણ, દિવાલી, હોલી આવા બધા તહેવારોની તો અલગ જ મજા છે, તો આપણને જેટલું બને તેટલું આપણા તહેવારોને મનાવવા જોઈએ અને આપણા પરંપરાઓને પણ ઉજવવા જોઈએ. પરંપરાઓ જેવા કે લગ્ન પ્રસંગ અને અ જ્યારે બાળક ન જન્મ થાય છે, તો જન્મોત્સવ પ્રસંગ પછી એનું અન્નપ્રાશન ન પરંપરા તો એ બધી પરંપરાઓ પણ આપણને બનાવી જોઈએ કે જે આપણા આવનારી પેઢી પણ તે પરંપરાઓને ઉજવે અને તે હંમેશા ચાલ્યા કરે તો આપણને આ પરંપરાઓને જેટલું બને તેવું તેટલું કરવું જોઈએ અને તેના થી આપણને આપણા પરંપરાઓ અને સ્થાનિક તહેવારોને આગળ લઈ જવું એ પણ આપણી જ જવાબદારી છે તો મારું તો આ માનવું છે કે આપણા તહેવારો આપણને જે જેવી રીતે લોકપ્રિય છે તેવી જ રીતે આવનારી પેઢી માટે પણ લોકપ્રિય બને તો એટલા માટે આપણને પગલાઓ લેવા જરૂરી છે, તો તે અંતર્ગત તમારું શું માનવું છે?
ખુબ સરસ તમે જે વાત કરીને ગુજરાતની પરંપરા અફ તહેવાર વિશે જે ખુબ જ સરસ તમે માહિતી આપી. તેમ મારું તો એવું માનવું છે ઋતુ બદલાય જેમ ઋતુ બદલાય અને વસંત નું આગમન થાય તેમજ પ્રકૃતિ સાથે માનવ મન પણ ખીલી ઉઠે છે. હોળી અને ધૂળેટીના પર્વ પર કેસુડાના રંગોથી રમ ધૂળેટી રમવાની એક અલગ જ મજા આવે છે અને પ્રકૃ આ પરં પરા પ્રકૃતિ ડ આપણું જોડાણ દર્શાવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હોળી હોળીની જાળમાંથી પવનની દિશા જોઈને આવનારા વર્ષના વરસાદનો તે વ વર્તારો જોવાની લોકવાયકાા આજે પણ પ્રચલિત છે ત્યારબાદ ઉનાળાની આકરી ગરમીમાં પણ આખાત્રીજ જેવા તહેવારો ખેતર કામ ના શ્રી ગણેશ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે આખા આ દેશ આ દિવસોમાં પરબ બાંધવી અને પક્ષીઓને ચણ નાખવાની માનવતાવાદી પરંપરાઓ આપણી સંસ્કૃતિની ઉદારતા ઉદારતાના દર્શન કરાવે છે ચોમાસાની શરૂઆત જ શરૂઆત થતા જ શ્રાવણ મહિનો ભક્તિ અને મેળાઓની મોસમ લઈને આવે છે જન્માષ્ટમી ના પર્વ પર લોકમેળામાં ઉભરતી જન જનમેદ ચકડોળની મજા અને કાના ના જ જન્મોત્સવની વધામણી ગુજરાત ના લોક જીવનને જીવંત રાખે છે તરણેતર નો મેળો હોય કે પછી વૈઠાનો મેળો આ મેળાઓ માત્ર મનોરંજનમાં નથી પણ આપણી કલા હસ્તકલા અને પશુપાલન સંસ્કૃતિનું પ્રદર્શન બસ કરે છે. નવરાતિ આવતા તો લોકો નવરાત્રી આવતા તો આખું ગુજરાત વિશ્વ ન સ્ટેજ બની જાય છે. ગરબાની પરંપરામાં જે તાલ અને લઈને જે ભક્તિ માર્ગે ઈશ્વર સુધી પહોંચાડવાનો એક માર્ગ છે જ્યારે નવરાત્ર્રી ના તહેવારમાં સ્ત્રી અને પુરુષ બંને એક સાથે નવરાત્ર ગરબામાં રંગાઈ જાય. છે અને ભક્ માતાજીની ભક્તિ કરે છે જેઓ એક અનેક રીતે પોતાની ભક્તિઓ કરે છે કેટલાક લોકો નવે નવ દિવસ ઉપવાસ કરીને પણ માતાજીની ભક્તિ કરે છે દરેક સ્થાનિક તહેવાર પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક એક સામાજિક કે ધાર્મિક કારણ છુપાયેલું છે આ પરંપરાઓ પરંપરાઓ જ છે જે આપણને શિસ્ત સંપ અને સેવાભાવ શીખવે છે આધુનિક યુગમાં ભલે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ હોય પણ આપણા તહેવારો સમયે જે આનંદ અને એક એકતા અનુભવ થાય છે તે બીજે ક્યાંય થ નથી આ આ વારસો જ આપણી સાચી મૂડી છે અને તેને જીવંત રાખવાની રાખવી એ આવનારી પેઢીની પેી માટે સર્વશ્રેષ્ઠ ભેટ છે અંતે તો હું બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણી ગુજરાતની પરંપરા અને સંસ સંકૃતિને જાળવી રાખવાની એ આપણી ફરજ અને કર્તવ્ય બને છે તો તમે શું કહેવા માંગો છો એના વિશે.
હા તમે જે આ માહિતી જે ઇન્ફોર્મેશન મને આપી છે એ મને ખૂબ જ ગમ અને મને સ્થાનિક પરંપરાઓ અને તહેવારો વિશે ખૂબ જ જાણકારી મળી છે. તો હું તમને આભાર કહેવા માગું છું આપનો આભાર.
આભાર.